નમસ્
નસ્તે નસ્તે શું ચાલી રહ્યો છે હમણાં મેં સાંભળ્યું છે અમારે આજુબાજુના વિસ્તારોમાં લોકો બધા વરસાદ આવ છે અને અમા અહીંયા રસ્તા પણ બનાવામાં આવ્યા છે કે સિમેન્ટો ના લીધે વરસાદ થી લીલ જામી રહી છે અને તેના કારણથી ઘણા બધા લોકો પડી રહ્યા છે અને બું વધારે પડતું ઈજાગ્રસ્ત થાય છે એમાં વધારે પડત નુકસાની થાય છે ગાડીઓને પણ થાય સે અને આમ તેમ બધા બધા વાહન વ્યવહારોને પણ એ નુકસાની ન સામનો કરવો પડે છે અને ત્યારે બાદ જો આ એવી જ જો સ્થિતિ રહે તો આગળ જતા વધારે પડતું નુકસાન અને વધારે પડતા અકસ્માત થવાનું ભય પણ રહી શકે છે તમારે ગામમાં આવું બધું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું આજને સવારની જ વાત કરું તો તમને અમે જતા હતા અને અમારા આગળ જ એક બાઈક વાળો પડી ગયો તે પણ સાના કારણે ખાલી વરસાદ એ ઝાપટો આવ્યો અને ત્યારબાદ વરસાદના કારણે સ્લીપ થઈ ગઈ ગાડી એના કારણ થી પડી ગયો તમે સાંભળ્યો છે એયું બધું તમારે શું કેવું
હા મારે એ પણ એજ કેવું છે કે હા ગાડી ગાડી ના સ્લીપ થવાથી ટાયરો માં ટાયરોમાં ટાયરો ન સારા એ તો તેનારેટ પણ સ્લીપ થાય છેટ તે માટે આપણે સાવચેતી ટાયરો ની પણ રાખવું જોઈએ સ્લીપ થાવાનું એક કારણ છે કે વણા માં ધીરે જવું વરસાદમાં ધીરે જવું તો આપણે પડી જાય ડાબા નુકસાન થાય છે તે માટે સ્લીપ થવાથી આપણે નુકસાન બહુ જ થાય છે પણ આપણે સાવચેતી રાખવાનું જરૂર છે પણ સ્લિપ થાવના કારણ કે વરસાદ વધારે હોય તો આગળ ફોર વ્હીલ હોય તો દેખાયાય નૈ ગાળી હોય તો પણ ના દેખાય તે કારણ બી સ્લીપનેવું થાય છે બીજું બી હમ જોરથી આવતા એ અને વરસાદ વધારે હોય તો સ્લીપ થવાનું વધારે કારણ હોય છેઅમારે
હા સાચી વાત હા સાચી વાત છે એ તમારી વાત તદ્દન સાચી વાત છે કારણ કે ટાયર પણ હવે તો આપણે ના લોકો એવા સમજતા જ નથી કે આપણે ટાયરોને અને ગાડી નું સર્વિસ કરવી જોઈએ આપડણે બસ ગાડી ચલાવવા પૂરતી ચલાવીએ છીએ પરંતુ આપણેે એના લોકોએ સમજવા જોઈએ કે આપણને આગળ જતા મુશ્કેલી પડે કારણ કે આપણે એમાં ગાડીની સર્વિસ પણ કરવી જોઈએ અને સાથે સાથે આપડા ટાયરો ને એવુ પણ બદલાવા જોઈએ જે આપ ગાડી પણ સારી સારી રીતે ચાલે અને અને આપડ નુકસાન પણ નહી જાય અને એ એક કારણ એવી છે કે આપણે જો ગાડી એક સરી રાખશું તો આપણને જ વાંધો નહીં આવશે આગળ જ ઘણાસમય સુધી ટકી પણ રહેશે ગાડી વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈએ અને આગળ આપ આપડે બીજા લોકોને પણ એવું સૂચના આપવી જોઈએ કે આપણે ગાડી પર ધ્યાન રાખી અને તયેરો બદલાવી શકી પહી પહેલા તો એજ વરસાદ ચાલુ થાય છે પહેલા આપ સર્વિસ હ સર્વિસમાં નોર્મલ સર્વિસ કરાવવી જોઈએ તે આગળ હું તમને કહીશ તમારું શું વિચારવું છે આ
હા આજે જ અમે જોયું અમારા ગામમાં એક એડ થયું હતું સ્લીપ ના કારણે એક ટેમ્પો એટલું જો જોરથી સ્લીપ થ કે તે ગાડી ને અર્ફેટ લેતી હતી તે કારણે લોકોનું નુકસાન થયું હતું તે કારણે ઇજગટ થયા હતા અને વરસાડ ના કારણે સ્લીપ થઈને
વધારેલી જામીહતી એ રસ્તા પર તે માટે તે સાવચેતી રાખવી જોઈએ પણ લોકોને એવું છે કે જોરપ જાય એટલે વેહલું પહોચી જાય તે માટે લોકો નથી વિચારતા કે હા રસ્તા પર લીલ જમેલ તે નથી દેખાય પણ લોકો એમ નહી વિચારે કે ધીરે જવું જોઈએ પણ લોકો ફાંસ જ જાય છે લીલા લીધે લોકો ન પડવાનો ચાન્સ વધારે હોય છે અને વણાાક માટે તેમાં પડવાનું વધારે જ ચાન્સ હોય છે લીલ જામેલે એટલે લોકો સરખને સરખને પડી જ જાય છે અને લોકોને ઈજાગ્રત થાય છે તે માટે લોકો
તમારે શું કેવું
હા સાચી વાત છે લીલ એક ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે પહેલાના સમયમાં એવો આપડે જો આંબરના અને કપરી મિશ્રણ થી રોડ બનાવામાં આવતા હતો પરંતુ હમણાં બધી જગ્યાએ ગામડાઓથી માંડીને શહેરો માં બધી જગ્યાએ આ સિમેન્ટ કોક્રોચ ના રોડ બના આવ્યા છે જેથી પડવાનો ભય વધી જાય છે અને એટલા વધારે જે પહેલાના સમયમાં ટાયો જેટલા ચાલતા એટલા સિમેન્ટ કફરો રોડ ના કારણથી વધારે ચાલી નહી શકતા જેથી ઘણી બધી મુશ્કેલીઓનો આપડણે સામનો કરવો પડે છે મારું તો એટલું જ માનુંવ કે આ સિમેન્ટ ખખરો ના રોડ હતાી અને જે આપણે રેગ્યુલર પહેથી વાપરતા એનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી બાઈક પણ ના લસરે અને બાઈક ના ટાયર પણ વધારે નાક હશે અને સરડદ આથી આપણેે ચાલી શકીએ અને બાઈક પણ આપડણે ચલાવી શકીએ હમણાં તો ઘણા બધા એક્સિડન્ટો થાય છે હું કાલની જ તો એક ટેમ્પો પણ એવી જ રીતે લપસી ગયો હતો તો મે જોયું છે બધી વસ્તુ
હા તમે કીધું એ પેલા લોકો બળા જ ગળ ઉપર અને આ ઘોડા ગાડી પણવા ચઢ પણ હમણાં સમય એવો ચાલી રહ્યો છે કે લોકો બધા બાઈક પર જ ચાલે પેલાના લોકો એટલો બધો સ્લીપ નાહી ખાતા હતાર નઈ જતાટા હમણાં લોકો ન ગાડી પર જાય એટલે લોકો સ્લીપ ખાય જ છે અને સ્લીપ ખાય એટલે પડવાનો ચાન્સ તો વધારે છે પણ લોકો વરસાદ આવે તે કારણે વધારે આગળ એવું વિચારવું છે કે કંમનીમાં મોડું થઇ જાય તે પણ વડે છે તે માટે લોકો જોવા જાય છે અને સ્લીપ ખાય છે પછી સ્લીપ ખા ઈજાગ્રત થાય છે ઈજાગ્રત થાય તો તે માટે લોકો એનાથી વિચારતા ગીજા થાવ છે પણ લોકોને એવું માનવું છે કે ત્યા કંપનીમાં લેટ જાશું તો
કમની વાળા વળ છે પણ વાંધો ના તે માટે આપણે સાવચેતી રાખવી જોઈએ લીલ ના કારણે લોકોનું પડવ વધારે હોય છે તમારે શું કેવું
હા આપણા ના હવે લોકો પણ ટ્રાફિક સિગ્નલ નો એવ ઉપયોગ કરતા નથી અને બે ધડાક ગાડી ચલાવે છે આજુબાજુ જોતા પણ નથી કે લોકોને શું ઈજા થાય છે અને કઈ રીતે બધું ચાલે છે જેથી આ બધું ન ધ્યાન રાખીને ગાડી ચલાવી જોઈ હવે તો બધા આ બધી સિગ્નલોને એવું ઉલ્લંઘન કરે છે તેવ માનતા જ નથી પહેલાના સમય એવું ચાલતું તે સારું હતું ધીમે ચાલતું હતું પરંતુ ક એક્સિડન્ટ કેવું ક નહી હતું અને સરળતાથી બધ જગ્યા પહોચુંય તો ફરી નથી જવાય હણાં તો તમે જોવો જ છ ઘાટવાળા એરિયામાં પણ કેટલું લેન્ડ સ્લાઈડ થાય છે પછી કેટલું બધું તૂટી જાય છે હમણાં રોડ પણ એવા સરખા બનાવતા નથી રી બ મુશ્કેલી ન સામનો કરવાો પડે છે એના કારણથી આપણી સરકારે પણ આવું બધું થોડુંક જોવું જોઈએ અને આગળ પગલા લેવા જોઈએ અને બીજું એ છે કે જો આવું. ચાલી રહ્યું તો આગળ જતા એક્સિડેન્ટો ના સમસ્યા વધતી જશે તમારું શું માનવું એમાં.
હા એ ખરું જો આ કોંક્રટ અને રસ્તાઓ પાકા કરી્યા છે પણ લોકોનું લોકો પડતા ારે છે એક્સડન્ટ વધારે થાય છે અને લીલ ચામેલી વરસાદના બહુ વરસાદ આવે લોકો લોકો ન એક્સિડન્ટ થાય છે પણ કરે શું હવે કા કરું ડ જોપ જવાના તે માટે આપણે સાવચેતી રાખવી જોઈએ પણ લોકો સાવચેતી રાખતા નથી અને આજે જ અમે જોયું કે એક ટ્રક બે ટ્રક સ અથડાઈ હતી એ વરસાદ ના કારણે. અને લીલ જમેલી માટે તે માટે આપડણે. થોડું ડીમેજ આવઉ છે લોકો સમજ્યા આ. પણ લોકો જોપ જ જાય છે અને. વળક માટે તદ્દન ફાસ જ જાય છે અને તેના કારણે એક્સિડન્ટ થાય છે અને લીલ જ. લી હોય તો વધારે બટું જ સરગી જાય છે ટાયરો અને. ફોર વ્લ ના તમારે શું કેવું.
હા મેં પણ જાણ્યું છે એ બધી મારે આજે જ ઘટના એવી જોડવામાં આવી છે કે કેરી. વાો હતો તેને ચર પા જતો હતો પરંતુ એ સીધા રસ્તામાં જ ઓવરટેક. કરવા ચક્કરમાં એની ગાડી રોંગ સાઈડમાં ચાલી જવાથી એની ગાડી. આખી બોળ ફરી ગઈ હતી અને એ તો સારું થયું ભગવાન ની દયા થી કોઈને ઈજાગ્રત નહી. થ અને સાઈડમાં ગાડી જઈને ઉભી રહી પરંતુ એક ટુ વ્હીલ વાળો હતો જેને એ મા. અંડડ બચ્ચ્યો એને નજીક થી ટેમ્પો ક્રોસ થયો અને આખી ગાડી ગોળ જે ફેરી હતી તે. એકદમ ગોડ ફરીને સરળતાથી નીકળી ગઈ હતી પરંતુ કોઈને ઈજાગ્ર નહી થયયો એટલા માટે. એનું આપડે ધ્યાન રાખવું જોઈએ અને આગળ આપડે એવા બધા ટેમ્પા વાળા. પણ આ પણ રૂલ બનાવવા જોઈએ. કે ગાડી એમ તો રૂલ્ છે જ પરંતુ આગળ પણ એવા બનાવવા જોઈએ કે ગાડી જો સાહીઠનીર. ઉપર જાય તો ઓટોમેટિક મેમો આવી જાય અને એ રીતની બધી ગાડીમાં જ સિસ્ટમ ઉમેરવી જોઈએ અને. આ બધી વસ્તુઓનું કરવું જરૂરી જ છે ને આપડી શહેરોમાં જેવા પાલન કરતા નથી તમારું શું માનવું છે.
હા આજે જ મારા બે ફ્રેન્ડો ગયા હતા. આર્યના હસ તે લોકો એમના ઘરે ગયા હતા અને પરત આવતા. એક જગ્યા લપસી ગઈ બ્રેક મારી ત્યાં લીલ જમેલી હતી અને ટેલો ને નુકસાન પડેચું પણ તે લોકો સારા હતા પણ આપડે તા
હા
લોકો એ વાટ ના ઠી આજે જ મારા બે ફ્રેન્ડો બચી ગયા અને લીલ ના કારણે તે લોકો પડ્યા હતા અને ગાડીઓમાંને એવું બધું નુકસાન થયું હતું અને એ લોકોને નુકસાન ના થયું હતું એટલા માટે સારું પણ લોકો વિચારતા નથી કે જોર પર જવું જોઈએ નહી પણ લોકો જોર પર જાય છે અને તે માટે આપણે સાવચેતી રાખવી જોઈએ અને લીલ બાજેલી હોય ત્યાં સાંતિ ર જવું જોઈએ અને આપડે એજ માનવું છે કે ધીમે જાય તેટલો સારું હો આપણા માટે સારું એ હોય પણ લીલ જામેલી હોય ત્યાં કઈ કરી શકતા નથી અને રોડ પાકા હોય છે તે માટે આપણેે કરવું નહી.
હા સારું.